ચલ.
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં.
બોલો બોલો આજે કયા વિષય પર ચર્ચા કરીએ.
રોગ પ્રતિકારક શક્તિનું કંઈક મહત્વ આપણે જાણીએ.
હા. ધનુ સરસ.
મે કીધું હા અને રોગ પ્રતિકારક શક્તિ એટલે શું કે આપણા શરીરને કુદરતી સુરક્ષ અ સુરક ક્ષા વ્યવસ્થા જ્યારે શરીરમાં વાયરસ બેક્ટેરિયા અથવા અન્ય હાનિકારક જીવાણુઓ પ્રવેશ કરે છે. ત્યારે શરીર તેમની સામે લડવાનો પ્રયત્ન કરતું હોય છે. જો રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો આપણે ઓછા બીમાર પડીએ છીએ અને ઝડપથી આપણે સાજા થઈ જઈએ છે. પણ આજના સમયમાં લોકો ખુબ જ વ્યસ્ત થઈ ગયા છે. અનિયમિત જીવન શૈલી થઈ ગઈ છે જંક ફૂડ ખાય છે. ઓછી ઊંઘ લેતા હોય છે તણાવના કારણે ઘણા લોકોની રોગ પ્રતિકારક શક્તિ છે ને નબળી પડી જાય છે. તેથી સ્વસ્થ જીવન શૈલી અપનાવી પણ ખૂબ જરૂરી છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને સ્વસ્થ શરીર એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આપણેે એવું કહી શકીએ આજના સમયમાં લોકો અનેક પ્રકારના રોગોનો સામનો કરી રહ્યા છે. કોરોનાની મહામારી પછી તો તમે જુઓ તો સમગ્ર વિશ્વ ને સમજાયું છે કે માત્ર દવાઓ પૂરતી નથી. પરંતુ આપણું જે મજબૂત રોગપ્ર અ રોગપ્રતિકારક શક્તિ છે એ પણ એટ એટલી જ જરૂરી છે જો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ તારી હોય તો શરીર અનેક ચેપ અને રોગો સામે પોતાને પોતે જ લડી શકતું હોય છે આથી રોગ પ્રતિકારક શક તે માત્ર વૈજ્ઞાનિક શબ્દ નથી. પરંતુ આપણા સ્વાસ્થ્યનુ સુરક્ષા કવચ છે એવું પણ આપણે કહી શકીએ.
હા ધણી સાચી વાત કરી. અને રોગ પ્રતિકારક શક્તિ માટે આપણે છે ને સૌથી પહેલા તો આપણે સંતુલિત આહાર લેવો જોઈએ. રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી, ઋતુ પ્રમાણેના ફળ. દાળ, દૂધ, સુકો મેવો અને પૂર તા પ્રમાણમાં પાણી પણ આપણે પીવું જોઈએ. આ ખોરાક આ બધું છે ને ખોરાક શરીરને અ જરૂરી પોષક તત્વો આપે છે. વિટામિન અને ખનીજ તત્વો પણ એટલા જ જરૂરી છે. ખાસ કરીને વિટામિન સી, વિટામિન ડી, ઝીંક. અને પ્રોટીન શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે મદદરૂપ થાય છે. અને આમળા, લીંબુ, સંતરા, જામફળ. પપૈયું અને લીલા શાકભાજી જેવા ખોરાકમાં ખોરાકમાં છે ને ઘણા જરૂરી પોષક પોષક તત્વો હોય છે. જો આપણે નિયમિત રીતે આવા ખોરાક લઈએ. તો શરીર આપણું વધુ તંદુરસ્ત રહેતું હોય છે. અને પૂરતી ઊંઘ એ ખૂબ જરૂરી નહીં હોતું. પણ ઘણા લોકો મોડી રાત સુધી મોબાઈલ ચલાવે છે. અને ઓછી ઊંઘ લેતા હોય છે. તેની સીધી અસર છે ને સ્વાસ્થ્ય પર પણ પડે છે. અને એટલે ખાલી ખોરાક પર આ બધું નિર્ભર ની હોતું. આપણે ઊંઘ લેવી જોઈએ. અને મર્યાદિત પ્રમાણમાં જ આપણે મોબાઈલ ચલાવવો જોઈએ. અને એક સામાન્ય વ્યક્તિ છે ને દરરોજ લગભગ સાત થી આઠ કલાકની ઊંઘ સારી લેવી જ જોઈએ. સારી ઊંઘ દરમિયાન શરીર પોતાની જાતને છે ને સુધારે છે. અને નવી ઉર્જા મેળવતું હોય છે. નિયમિત આપણે કસરત પણ ખુબ જ મહત્વની છે. ચાલવું દોડવું, યોગ કરવા અને સાઈ કલ ચલાવી. જેવી પ્રવૃતિઓ શરીરને ઘણી એવી મજબૂત બનાવતી હોય છે. અને જોવા જઈએ ને તો દરરોજ ઓછામાં ઓછા આપણે ત્રીસ મિનિટ કસરત કરવાથી છે ને આપણું શરીર ઘણું સક્રિય બનતું હોય છે. અને લોહીનું પરિભ્રમણ પણ આપણા શરીરમાં સારું એવું થતું હોય છે. અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.
હા એતો તમે ઘણી સાચી વાત કીધી. અને રોગ પ્રતિકારક શક્તિ એટલે શરીરની એવી કુદરતી ક્ષમતા કે જે બેક્ટેરિયા, વાયરસ ફૂગ, પરોપજીવી અને અન્ય જે હાનિકારક જીના જીવાણુઓ છે. એની સામે લડીને આપણને રોગથી બચાવે. શરીરમાં આપણે શ્વેત રક્તકણો છે, એન્ટીબોડી છે અને રસીકાતંત્ર છે. એ સાથે મળીને રોગ રોગપ્રતિકારક તંત્ર બનાવતા. બનાવતા હોય છે. અને રોગ પ્રતિકારક શક્તિનું મહત્વ પણ ઘણું છે. કે આ આપણને આમ શરીરને કોઈ પણ ચેપથી બચાવતા હોય છે. આપણને રોગો સામે લડવાની શક્તિ આપતા હોય છે. ઘા પડ્યા હોય તો એને આપણે ઝડપથી રૂજ લાવવામાં મદદ કરતું હોય છે. પછી લાંબા ગાળાના સ્વાસ્થ્ય ને આપણને જાળવામાં મદદ કરતું હોય છે. શરીરને ઉર્જાવાન રાખતું હોય છે ગંભીર બીમારીઓનું જો ખમ હોય ત એ ઘટાડતું હોય છે અને સાથે સાથે આયુષ્ય અને જીવનની ગુણવત તામાં પણ ઘણો સુધારો કરતું હોય છે.
હા અને સ્વચ્છતા પણ છે ને રોગ પ્રતિકારક શક્તિ સાથે જોડાયેલી હોય છે. જો આપણે હાથ ધોવાની ટેવ રાખીએ સ્વચ્છ પાણી પીએ અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીએ તો ઘણા રોગોથી આપણે બચી શકીએ છીએ એવુ ની કેતા કે સ્વચ્છતા એ જ આરોગ્ય છે આ કહેવત ખુબ સાચી છે. કેમ કે વ્યક્તિ અ વ્યક્તિગત સ્વચ્છતા એ વ્યક્તિગત સ્વચ્છતા અને આસપાસની સફાઈ બંને ખૂબ જ મહત્વના છે. અને મને લાગે છે કે આ નશીલા પદાર્થો જે એ બધાથી આપણે થોડું દૂર રહેવું જોઈએ જેમ કે તમાકુ ગુટકા સિગરેટ દારૂ આ બધી વસ્તુઓ શરીરને ઘણું એવું નુકસાન પહોંચાડે છે. અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પર પણ ખરાબ અસર પડે છે. જો જો આપણે લાંબા સમય સુધી સ્વચ્છ રહેવા માંગતા હોઈએ તો આવી ખરાબ આદતોથી આપણે દૂર ઘણું દૂર રહેવું જોઈએ
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને રોગ પ્રતિકારક શક્તિ ના પણ ઘણા પ્ર પ્રકાર આપણને જોવા મળતા હોય છે. કે જન્મ જાત રોગ પ્રતિકારક શક્તિ આ શક્તિ એવી હોય છે કે જે આપણને જન્મથી જ શરીરમાં આવેલી હોય છે તે શરીરનું પ્રથમ સુરક્ષા કવચ બને એવું આપણે કહી શકીએ પછી સંપાદિત રોગ પ્રાતિકારક શક્તિ આ શક્તિમાં રોગ થયા પછી અથવા રસીકરણ છે. એ આપણે કહી શકીએ એના દ્વારા વિકસતું હોય છે. તે ચોક્કસ રોગો સામે શરીરને વધુ અશુ કાર અસરકારક રીતે સુરક્ષિત રાખતું હોય છે. અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડતા પણ ઘણા કારણો હોઈ શકે છે. કે આપણે પોષણ યુક્ત આહાર ના લેતા હોય એનો અભાવ હોય એ કહી શકીએ. પછી આપણામાં ઊંઘનો અભાવ હોય તો એ કહી શકીએ. પછી સતત તણાવ હોય આપણા જીવનમાં તો એને કહી શકીએ ધૂમ્રપાન અને દારૂનું સેવન વધતું હોય તો આપણે એને કહી શકીએ પછી કસરતનો અભાવ હોય તો એ પ્રદુષણ વધારે પડતું જંક ફૂડ. અને લાંબા સમય સુધી બીમારી. આ બધા રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરમાં ઘટાડી શકીએ એવા પરિબળો છે.
હા અને મને એવું લાગે છે કે સવારની શરૂઆત સારી રીતે કરવી ખૂબ જ જરૂરી છે. વહેલા ઉઠ વુ થોડું ચાલવું તાજી હવામાં શ્વાસ લેવો થોડું સ્ટ્રેચિંગ કરવું શરીરને સ્ફૂર્તિ આપે છે. સવારનો સમય સ્વસ્થમાં અ સ્વાસ્થ્ય માટે છે ને ખુબ જ મહત્વનો હોય છે. જો દિવસની શરૂઆત સકારા માં ક્રીકે થાય તો આખો દિવસ ઉત્સાહ ભર્યો રહે છે. થોડા સમય માટે યોગ અથવા પ્રાણાયામ કરવાથી પણ શરીર અને મન બંનેને લાભ થાય છે. ખોરાકની વાત કરીએ. તો બહારનું તળેલું અથવા વધારે મીઠું તેલ વાળું ખાવાનું ઓછું કરવું જોઈએ. આજકાલ ઘણા લોકોને ફાસ્ટ ફૂડ વધુ ખાવું પસંદ હોય છે. જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી. ઘરે બનાવેલો તાજો અને પૌષ્ટિક ખોરાક શરીરને વધુ ફાયદો કરે છે. ઋતુ પ્રમાણેના ફળ, લીલા શાકભાજી, દાળ, કઠોળ પૂરતું પાણી શરીરને વધુ શક્તિ આપે છે. આજકાલ ઘણા લોકો છે, ને આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરતા હોય છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીર ઘણું આળસું બની જાય છે. એટલે દરેક એક કલાકે થોડુંક ચાલવું જોઈએ. શરીરને થોડું સ્ટ્રેચિંગ કરવું જોઈએ. પાણી પીવું જોઈએ. નાની ટની ટેવો આપણને આપણા શરીરને છે, ને સક્રિય રાખે છે. અને આરોગ્યને પણ લાભદાયક હોય છે. અને હસવું પણ સ્વાસ માટે ખૂબ જરૂરી છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે શરીરમાં સકારાત્મક અસર થાય છે. હસવાથી મન હળવું બને છે. તણાવ ઓછો થાય છે. અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે. પરિવાર અને મિત્રો સાથે આનંદથી સમય પસાર કરવો પન આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઘણી વખત બીમાર પડીએ છે. પછી જ પોતાના સ્વાસ્થ્ય પર આપણે ધ્યાન રાખતા હોઈએ છેમ પરંતુ સાચી સમજદારી તો બીમારી આ વે તે પહેલા જ આપણે સાવચેતી એની લેવી જોઈએ. નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની બને છે. કોઈ પણ લક્ષ્ય આપણને દેખાય એને આપણે અવગણવું ન જોઈએ. સમયસર ધ્યાન આ પતી જ ઘણી સમસ્યાઓ આપણે ટાળી શકાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને રોગ પ્રતિકારક શક્તિ એ આપણા શરીરનું અદ્રશ્ય સુરક્ષા કવચ છે. એવું પણ કહી શકીએ. દવાઓ રોગ થયા પછી મદદ કર અ દવાઓ રોગ થયા પછી મદદ કરતી હોય છે. પરંતુ મજબૂત રોગ પ્રતિકારક શક્તિ આપણને રોગોથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજ ભજવતું હોય છે. આપણે સંતુલિત આહાર ખાવો જોઈએ નિયમિત અ નિયમિત કસરત કરવી જોઈએ. યોગ કરવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ. અને પોતાની સ્વસ્થ જીવન શૈલીને અપનાવીને પોતાની જે રોગ પ્રતિકારક શક્તિ છે, એને આપણે મજબૂત બનાવી શકીએ છે. મજબૂત રોગ શ રો પ્રતિકારક શક્તિ એ જ આપણે માટે શ્રેષ્ઠ દવા છે, એવું કહી શકીએ.
હા, સાચી વાત અને મને એવું લાગે છે, કે હકારાત્મક વિચારસરણી પણ શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. જો મન ખુશ હોય તો શરીર પણ ઘ અ શરીર પણ વધુ સારું અનુભવ કરતું હોય છે. ગુસ્સો, ઈર્ષ્યા અને સતત ચિંતા કરવાથી મન પર પણ ઘણો ભાર હોય છે. જયારે હસવું, પરિવાર સાથે વાતચીત કરવી, મિત્રો સાથે સમય પસાર કરવો અને મનપસંદ આપણા જે શોખ હોય એના માટે આપણે સમય કાઢીએ તો માનસિક સ્વાસ્થ્ય પણ આપ ડું ઘણું એવું સુધરતું હોય છે. ઘણી વખત લો કો બીમાર હોવા છતાં પણ આરામ નથી કરતા અને કામ કામ ચાલુ ને ચાલુ રાખતા હોય છે જ્યારે શરીર બીમાર હોય ને ત્યારે તેને આરામની જરૂર હોય છે. પૂરતો આરામ, યોગ્ય ખોરાક અને જરૂર પડે ત્યારે ડોક ટરની સલાહ લેવી પણ જરૂર માનવી જોઈએ. પોતાને સ્વાસ્થ્યને આપણે અવગણના ક્યારેય કરવી ન જોઈએ. બાળકો અને વડીલો માટે પણ રોગ પ્રતિકારક શક્તિનું પણ એટલું જ મહત્વ હોય છે. સારું, સારું ચાલો આપડે આના પર તો વાત કરીશું તો ઘણો એવો ટાઈમ જશે આપડ ફરી ક્યારેક વાત કરીશું.
હા, હા વાંધો નહી. સારું, સારું ચલો.
હા.